હાલો.
હાલો.
હા.
મારો અવાજ સંભળાય
હા હા થોડા ઊંચા અવાજે બોલવાનું થશે અવાજવોછો ધીમો આવે છે
નમસ્કાર
નમસ્કાર કેમ મજામાં છો ને
હા તો આજે આપણેે જે છે એ પશુપાલન વિષય ઉપર વાત કરીએ
હા હા મને પણ જાણવાની ઈચ્છા છે
આપણા દેશમાં ખેતી જેટલું જ મહત્ત્વ જે છે એ પશુપાલનનું માનવામાં આવે છે કેમકે ઘણા પરિવારમાં જે છે આવક માટેનો મુખ્ય આધાર જે છે એ પશુપાલનને માનવામાં આવતો હોય છે
હા હા આપડે જોઈએ તો આપડો દેશ છે એ ખેતી પ્રધાન દેશ હોવાથી આપણેે પશુપાલન ઉપર વધારે મહત્વ આપીએ છીએ
હા એ વાત પણ સાચી છે અને ખૂબ જ આ સરસ વિષય હતો કે સૌ પ્રથમ આપણે એ જાણીએ કે પશુપાલન એટલે શું તો કે જો દૂધ આપતા હોય ઊન ઈંડા માંસ અથવા ખેતીમાં મદદ જેવા હેતુઓથી ગાય ભેંસ બકરી ઘેટા મરઘા અને અન્ય જે બધા પ્રાણીઓ હોય છે પાલતુ એને વૈજ્ઞાનિક રીતે ઉછેર અને સંભાળ જો આપણે રાખીએ તો તેને આપણે પશુપાલન કેતા હોયએ છીએ
હા, હા. આ બધા આપડા પાલતુ પશુઓ છે, કે જે આપડે ઘરે પાડી શકાય છે,
હા અને એમાં પણ જો આપણા દેશમાં પશુપાલનનું મહત્ત્વ વધારે, કેમ છે, એજોવા જઈએ. તો એનું એક જ કારણ છે, કે ભારત જે છે, નેએ કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. એટલે ખેતી સાથે જો પશુપાલન કરવાથી ખેડૂત. તોને વર્ષભર આવક મળતી હોય છે. અને આર્થિક સુવિધા પણ મળતી હોય છે, કે જેના કારણે જે છે, પશુપાલન કરવું. ખૂબ જ મહત્વનું બની ગયું છે, એમ
હા, હા. આજે ગૌચરણ માટેની જગ્યા હોય છે, એમાં જો કે જંગલ થઈ ગયા. આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશ છે, એટલે પશુપાલન ખુબ જ સારું કેહેવાય ખેડૂતો, ઘણી બધી આવકે મેળવી લે, અને એમાંથી જે ઘાસચારો છે, પાલો છે, માંડવીનો સોયાબીનનો આવી રીતના ચણાનો, મગમઠનો. પણ ઈ લોકો પશુપાલન માટે રાખતા હોય છે, એ બધું એટલે. પશુપાલનનું પણ સરસ ચાલ્યા, કરે અને એમાંથી આપણું. ગુજરાન ચાલ્યા કરે.
હા, તમારી વાત એકદમ સાચી છે, કે પશુપાલનમાં જે છે, ઘણા બધા જે એવા પ્રાણીઓ હોય જે મદદ. કરતા હોય છે, અને પશુપાલનથી જે છે, એ ખેડૂતોને પણ ઘણો ફાયદો થતો હોય છે. ખેતીમાંથી જો ઓછો નફો મળતો હોય. તો પશુપાલનથી જે આવક સારી મેળવી શકે છે, અને ઉપરાંત પશુઓનું જે છાણ હોય છે. એને પણ ઉત્તમ કુદરતી ખાતર તરીકે ઉપયોગી માનવામાં આવતો હોય છે. તોજો એ ખેતરમાં નાખે તો ખેતરમાં પણ ઘણો ફાયદો થાય અને જોએ વેચતા હોય તો એમને પૈસા પણ સારા એવા મળી રહેતા હોય છે, એમ
હા હા. જે એનું છાણ હોય એ પણ વેચી શકાય છે. એટલે પશુઓ આપણને ક્યારેય ભારે નહીં પડે કારણ કે જો એને આપણે જેટલું ખવડાવીએ એમાંથી લોકો દૂધ આપે છે. અને જે છાણ અને ગાયો જે ગૌમૂત્ર આપે છે, એ પણ વેચે છે, બધા અત્યારે એનો પણ ઉપયોગ થાય છે. દવા તરીકે અને પછી જે વધારાનું જે હોય એનું આપડે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ.
હા. અને બીજું એ કે બકરીનું ને ઘેટાનું મહત્ત્વ પણ ઘણું સારું હોય છે. કે બકરી આપણને દૂધ આપતી હોય છે, અને કેટલાક વિસ્તારોમાં તો તેની આજ ઉપયોગીતા પણ જોવા મળતી હોય છે, અને ઘેટામાંથી તો આપણને બધાને ખબર જ છે. કે એમનાથી માંથી આપણને ઊન મળતું હોય છે, જે કપડા અને અન્ય ઉ ત્પાદનો હોય છે, એ બનાવવા માટે ખૂબ જ જરૂરી ઉપયોગ થતો હોય છે, એટલે બકરીએ જે છે, એ અને ઘેટું આ બંને પાલતુ પ્રાણીઓ જે છે, દૂધ દેવામાં અને ઊન આપવામાં બંને પોતપોતાની રીતે જે છે. ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે, એમ
હા હા. આ પાછું અમુક દૂધ એવું હોય છે, જે ઔષધિ તરીકે વપરાતું હોય છે. એમાં ઘેટા બકરાનું દૂધ હોય છે. એ ઔષધિ તરીકે વપરાય છે, કારણ કે તે બાવડ, બોરડી, કા ટાવાળા વનસ્પતિ જે હોય છે, કાટાવાળા એ પણ તે ખાતા હોય છે, અને એમાંથી એનું પેટ ભરતા હોય છે, એટલે સાવ વરસાદ ન હોય સાવ ખાલી હોય અ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય કે ઉનાળો હોય તો પણ બકરી અને ઘેટું ઈ એમાં ઝારામાં ને કરી કરીને ઈ લોકો ધરાય રેતા હોય છે, એટલે એનું પેટ ભરાઈ જતું હોય છે, ગમે તેના પાંદડા ખાતા હોય છે, એટલે એનું દૂધ છે, ને ઔષધિ તરીકે વ પરાય છે.
હા તમારી વાત પણ ખૂબ જ સાચી છે. અને બીજું આવું કેયે કે પશુઓ જે છે, પશુ પશપાલનથી રોજગારી પણ આપણને મળતી હોય છે. કેમકે દૂધ એકત્ર કરી અને ડેરી ઉદ્યોગ પશુ ચિકિત્સા સારા ઉત્પાદનો અને દૂધની જે બનાવટો જો હોય છે. એના વ્યવસાયમાં પણ ઘણા લોકોને રોજગારી મળતી હોય છે, એટલે ઘણા લોકો જે છે, બેકરીમાં કામ કરતા હોય છે, દૂધની ફે ટરી હોય તો ત્યાં કામ કરતા હોય છે, ઘણા લોકો ઘરે ઘરે દૂધ આપવા માટે આવતા હોય છે, ઘણા લોકો દૂધની બનાવટથી મી મીઠાઈ જે બનતી હોય છે. તેવી ફેક્ટરીમાં કામ કરતા હોય છે એટલે કેમને લોકોને રોજગાર પણ પૂરું મળી રહેતું હોય છે.
આમાં આ વિષયમાં થી વિદ્યાર્થીઓ શું શીખી હકે? અને પશુઓ પ્રત્યે દયા રાખવી. તેમની યોગ્ય સંભાળ નું મહત્વ શું છે. અને પશુપાલન આપણને આર્થિક અને સામાજિક આપણેે જોયું એવી રીતના એનું યોગદાન પણ છે.
પશુઓની સારી સંભાળરી કેવી રીતે રાખવી જોઈએ? તો એ વાત કરીએ તો એમાં જવાબમાં હું તમને એટલું જ કહીશ. કે તેમને સમયસર જે છે પૌષ્ટિક ચારો આપવો જોઈએ સ્વચ્છ પાણી આપવું જોઈએ રહેવાની જગ્યા પણ સ્વચ્છ રાખવી જોઈએ. નિયમિત એમનું રસીકરણ કરાવવું જોઈએ બીમાર પડે તો પશુ ચિકિત્સક શરૂઆત લેવી જોઈએ. સલાહ લેવી જોઈએ આવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જેમાં જેમને કારણે પશુઓની આપણે સારી સંભાળ રાખી શકતા હોઈએ છીએ.
એટલે પશુઓ આપણને રોજગારીની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. આયુર્વેદની દ્રષ્ટિ એ પણ ઉપયોગી છે અને વનસ્પતિ માટે પૌષ્ટિક આહારની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે અને મનુષ્ય માટે એનો પણ પૌષ્ટિક આહાર માટે પશુઓ ઘણા ઉપયોગી છે.
હા અને એમાં પણ જો આપણે જોવા જઈએ કે ઉનાળામાં પશુઓની ખાસ કાળજી રાખવી જોઈએ કેમકે ગરમીમાં વધારે હોય છે તો એમને પૂરતું પાણી મળી રહેવું જોઈએ. છાંયો મળી રહેવો જોઈએ હવાનો સારો પ્રવાહ જરૂરી હોય છે અને વધુ ગરમીથી પશુઓનું આરોગ્ય અને દૂધ ઉત્પાદન બંને જમાં જે છે અસરગ્રસ્ત જોવા મળતું હોય છે એટલે ઉનાળામાં ખાસ કરીને પશુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે.
હા હા ઘણા પશુઓને તો ઉનાળો દરમિયાન આપણે જેમ ગોળ ના શરબત પીએ છીએ એમ એને ગોળનું પાણી કરી કરી અને થોડું થોડું પીવડાવતા હોય છે. એટલે એને લું લાગે નહીં એમ
હા અને બીજું એ વાત છે. કે પશુપાલનમાં જે છે. એ સરકાર જે છે એ શું મદદ કરતી હોય તો સરકાર જે છે પશુ આરોગ્ય સેવાઓ હોય રસીકરણ હોય તાલીમ હોય, ડેરી વિકાસ હોય અને વિવિધ સહાય યોજનાઓ હોય કે જેના દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન મળતું હોય છે. તો વિદ્યાર્થીઓ જે છે આ વિષયમાંથી પણ તમે કીધું એમ ઘણું બધું શીખી શક્યા છે. અને જો પશુપાલન જે છે વૈજ્ઞાનિક અને અને જવાબદારી પૂર્વક કરવામાં આવશે તો કુદરતી ખાતરનો ઉપયોગ પણ વધશે અને ટકાઉ ખેતીને પણ મદદ મળતી હોય છે.
હા હા અત્યારે જો આપણે જાણીયએ તો ખેતી છે ને દવા ઓથી ભરપૂર ચલી જાય છે. કારણ કે જોખડ ની દવા આવી ગઈ અને બીજી અનેક જંતુનાશક દવાઓથી ખેતી તે અત્યારે સાવ બગડી ગઈ છે. પરંતુ જો આવા પશુઓ આપણેે પાડવા માંડીએ અને તો જ આપડી ખેતી નો સુધારો થશે અને પાછી હતી એવી ખેતી દવા થી મુક્ત બની શકશે
હા તો આજે જે આપણેે જે છે પશુપાલન વિષય ઉપર ઘણી સારી એવી ચર્ચા કરી લીધી તો આપણે જે છે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આ તમારો ખૂબ ખૂબ આભાર એમ
હા હા આભાર